હા, કેમ છો
મજામાં, તમે કેમ છો
અમે બી મજામાં તમારો એન્યુઅલ ડે કેવો ગયો
હા હમણાં કોલેજમાં જો ને એ એન્યુઅલ ડે પત્યો અને બધા એની જ વાતો કરતા છે કોઈ ને કોઈ ક્ષેત્રમાં સર્ટિફિકેટ મળ્યું તો કોઈને કોમ્પ્યુટરમાં, કોઈને ભણવામાં તો કોઈને મ ભરતનાટ્યમમાં ડાન્સમાં
અ્છા તો આ ભરતનાટ્યમ ને એમાં બી એ લોકો સર્ટીફીકેટ એનાયત કરે જેનો સારો પફોર્મન્સ હોય તેને
અરે હા યાર અમે બધા છે, ને તે ગ્રુપ હતું આખું તો અમને હેલી મેમ અમે કીધું તું કે તમે ડાન્સમાં ર રેવો એમ સ્વાગત ગીતમાં તો અમાર આખું ગ્રુપ રેલા હતા એમાં અને એમાં વી શેપમાં ઉભા રાખીને વચ્ચેનું જે પર્સન હતું ને એને બહુ મસ્ત પફોર્મન્સ કરેલું, તો એને પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામમાં એને આપ્યું હતું સર્ટિફિકેટ
એવું હતું એટલે બેસ્ટ ડાન્સર જે કરે તેને બી સર્ટિફિકેટ આપે
હા, મસ્ત હતું
તો કેશ પ્રાઇઝ આપે કે સર્ટિફિકેટ આપે
ના એટલે સર્ટિફિકેટ પણ આપ્યું અને કેશમાં તો મને કઈ ખ્યાલ નથી
તો તો મારે બી રેવા જોતું હતું કે
હું તો રહી તી મને બહુ મજા આવી
તો પૈસા તમને મળ્યા
ના, ના, મારી ફ્રેન્ડ હતી એને મળ્યા હતા
સામાં પૈસા મળ્યા હતા
એટલે એને પૈસા નથી મળ્યા એને સર્ટિફિકેટ મળ્યું છે ડાન્સનું
હ સારું કેવાયના સર્ટિફિકેટ મળ્યું તો
હા, સારું જ કેવાય ને આપડે પણ રહ્યા હ હોત આપણને પણ મળત સર્ટિફિકેટ
હા, એ તો છે પણ એન્યુઅલ ડેમા પાછું એવું કે બધા અમ થો ટાઈમ બગાડે આમ તેમ એટલે પછી નહી રહ્યા
હા, એટલે મને બી એમ કે કે હમણાં એકઝામ આવેને ટાઈમ વેસ્ટ થાય ને એમ તેમ કરીને પણ એ તો એક બે દિવસમાં પ્રેક્ટિસ કરીને મેમ લોકો બહુ મસ્ત અરેન્જ કરેલું અમુક દિવસ ના એક બે કલાક આવાનું પ્રેક્ટિસ કરવા અને પછી એકદમ ફિક્સ થઈ ગયેલું ઘરે પ્રેક્ટિસ કરવાની, વાંચવા ટાઈમે
હા તમારું બી સાાન આવી રેતું તો ચાલતી પણ હવે ચાલ હવે
હમ કઈ નઈ આપડે નેક્સ્ટ ઈયર ટ્રાય કરીશું
હા, તો કુરું મારું
હ, તારું એમ કોમ પતી ગયું
હા, બે સબ્જેક્ટની એક્ઝામ બાકી છે તમારી
હા, અમારું પણ ટીવાય પતવા ને બસ ખાલી એક બે પેપર જ બાકી છે
કેટલા પેપર બાકી છે
એક ઇંગ્લિશ નું અને બાય ચાન્સ સર્ટિફિકેટ કોર્સ નુ હમણાં લે તો હમણાં ને કે પછી મહિના પછી રાખે
હા અચ્છા તો તમારોું તો સબ્જેક્ટ ઓછા થઈ ગયા કે ટી વાય માં
અરે હા યાર.
અમારા તો એટલા બધા સબ્જેક્ટ હતા સાત સબ્જેક્ટ મેં તો ગાંડી થઈ ગેયેલી વાંચી વાંચીને.
અમારા તો પાંચ જ સબ્જેક્ટ હતા અઉન્ટ સ્ટેટ પછી પેલું બી એ અને ઈંગ્લિશ બસ ને કયું રહીગ્યું એક આ હ હ ઇન્ટર્નશીપ વાળું.
તો સારું કેવાય તમારો ઓછા સબ્જેક્ટ એટલે
હમ્મ. ઓડિટ હા અકાઉન્ટ્સ ને ઓડિટ બંને.
હા અમારે તો પાછા ત્રણ એકાઉન્ટ ને ત્રણ થિયરી ને મંગળવાર સુધી ચાલશે. અગાડી હજુ
અચ્છા.
હા એટલે બો મગજ મારી એક્ઝામ નીને કોલેજ ની ને બધું જ.
હમ મારી ફ્રેન્ડ લોકો તો કેતા હતા કે એન્યુઅલ ડેમાં રિયા તો ખરા સર્ટિફિકેટ બી મળલું પણ એક્ઝામમાં ખબર નહ હું થહે મેં કીધું કેમ હું થહે એટલે એમ કે ઓ ઓછું વંચાયું છે એમ
એ તો એવું લાગે એવું વધારે વાચે તે બી સરખું જ ઓછુ વાચે તે બી સરખું જ
હા એજ તે એક્ઝામને આગલે દિવસે જ એનર્જી આવે વાંચવાની
હા આગલા દિવસે જે વાંચે તેટલું જ યાદી રહે પ છું તેમાં બી પ્રોબ્લેમ એ છે એન્યુઅલ ડે માં તો બધાને બો સર્ટિફિકેટ ડિસ્ટ્રીિબ્યુશન કર ને કેશ પ્રાઈસ ને
હા, તને ખબર કે મને બી મળેલું છે.
સામા મળેલું.
હા, મારું છે ને એફઆઈમાં બેન્કિંગમાં ફર્સ્ટ નંબર હતો, આખી કોલેજમાં.
તો કેટલા પૈસા આપ્યા?
તો એના પૈસા ન તો નહી, પણ સર્ટિફિકેટ પેલી ટ્રોફી ને એવું બધું તો મુલ્લાસર પાયે હતું, તો એ એક તો તે દિવસે મારા થી જવાયું બી નહી અને તે દિવસે મારું બાકી હતું, તો મેં પછી ગઈ તો મને આપ્યું હતું.
તો તમારે તે દિવસે ગઈને લઈ આવવું જોઈએ ને સ્ટેજ પર
હા, એટલે એન્યુઅલ ડેમાં શું અમે ડાન્સ કરીને પછી મારે જરાક ઘરે કામ આવી ગયું હતું એટલે મારે જવું પડ્યું.
અચ્છા પણ તમને પેલા થી અગાઉથી જણાવ્યું તો હશે ને
હા એટલે મને કીધું તું કે તમારો જે લિસ્ટમાં નામ બોલાય એવી રીતે તમારે આવવાનું સ્ટેજ પર ને લઈને નીકળી જવાનું એમ તો એના પેલા જ મારે ઘરે જવાનું થઇ ગયેલું.
અચ્છા એમાં તો પાછું છે, ને એન્યુઅલ ડેમાં જે નો ફર્સ્ટ નંબર આવે ને ને તેના તો બો બધા પૈસા
હે તમને કઈ પ્રાઇઝ માયલું કે ની
મને બી એકાઉન્ટ મારા ટીવાય મા છે, ને અકાઉન્ટમાં વધારે માર્ક આવેલ તેના માટે મળ્યા ઓડિટિંગ ના
કેટલા.
બસો રૂપિયા.
અરે વા ચાલ નાસ્તો પાણી ના તો નીકળ્યા.
અમે નાસ્તો કરવા જઈએ તો પૂરા થઈ જાયએ તો
હા એને મને છે ને એેના મહિલા ખબર આ મેં છે ને પેલું કોણ એક મેમોરેન્ડમ પેલી હતી વકૃત્વ સ્પર્ધા
અચ્છા હા.
સ્પીચ આપેલી એ મારો સેકન્ડ નંબર આવેલો
તો સેકન્ડ નંબરમાં કેટલા પૈસા આપ્યા
અ સેકન્ડ સેકન્ડ ની થર્ડ આવેલો કદાચ હ દોઢસો આપ એટલે થર્ડ વાળા ને દોઢસો આપે ને
ો અચ્છા સોળવાળને દોરસો આપે મારો એક એમાં આવે્યો ને તો ફર્સ્ટ આવેલો તો ફર્સ્ટ આવે જ ખાલી બસો રૂપિયા આપેલો
માસીને
ઓ મગનભાઈ હવેજ હવે આપડણે કોમ્પિટશનમાં બીધએ ને પછી એટલું શોધવાનું એક તો ને પછી મોડે કરવાનું
અને સારી રીતે પ્રેઝન્ટ કરવાનું બસ જ આપે પાંચસો આપવા જોઈએ કે ન
તેજ ને પેધને મરે આવે તેવી બર બેજક
કઈ વેલી જ નહી રે થર્ડ નંબર ને ફર્સ્ટ નંબરમાં
હ મેં ગઈી પચાસ રપિયા પ લસે મે મારે તો માગના છુટી ગ પચાસપ બે ખાલી પેટ્રો ના છે
પચાસ રૂપિયામાં તો હું
એન્યુલ ડે માં એક વખત દશા ને બધા ન ખબર પેલું અ રાહત દરેે કઈ ગરીબ વિદ્યાર્થીઓને કઈ સરકાર તરફથી સહાયમ કરીને એફઆઈમાં હતા ને બધા તેને એલા હજાર હજાર હજાર બધાને આપ્યા
ચાલો આપડ આપડું તો માંડી જ વાળવાનું કોઈ બ
હા આપડે એટલું બધું વાંચ છે ને તે બી આપણને એ લોકો પાંચસો રૂપિયા બી ન આપે છે
અરે આ જવા દે ન અમે કોલેજમાં આવવાના હતા ને અગયાર બારમાંમાં હતા ત્યારે અમારી બાજુ વાળા બેન હતા એ કોલેજમાં હતા તો એમને બોલો ટેબ મળયલું લેપટોપ ને એવું બધું અલગ અલગ સુવિધા પ્રમાણે મળયલું ટેબલેટ ને એવું અને અમે આવ્યા ત
પછ હયા છે મારે બી મારી ઘરે બી મારી બેન લોકો લોકોને લેપટોપ લેપટોપ ન પણ ટેબ્લેટ આપેલું પાંચસો રૂપિયા ભરવાના લેપટોપ ટેબલેટ આપે
કેટલું સારું કેહેવાય આપણે ટાઈમે તો આ બધી યોજના જ કાઢી દીધી આવું થોડી ચાલે યાર
ને લેપટોપ ને એ બી કઈ આપે તો સારું પડે
હા આપવું જોઈએ પછી એ લોકો તો શું આપે પછી આપડે ઘરથી ખર્ચો કરીને લેવું પડે એમ
હા હ લેપટોપમાં લેપટોપ એ લોકો આપે તો આપણને ટેકનોલોજી ની નોલેજ ભી મળે
તેજ ને હવે બધા આપડે કોલેજમાં બી હમણાં જો ન આ એન્યુઅલ ડે હતો એના પેલા બી પેલો કોમ્પ્યુટર સેન્ટર નો પેલો કયો પ્રોગ્રામ આ સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશન એમાં બી લેપટોપમાં મેં પીપીટી બનાવેલી પછી પાછળ હતી પ્રોજેક્ટ પર
અચ્છા મને તો જવા દેવું નહ લેપટોપમાંીપીટી બનાવવા એ શીખવું પડેું છે
અચ્છા નિમ્ંત આવત તો મેમે કીધું તું બનાવી દે તો ડાન્સની પ્રેક્ટિસ માં તારો એક ડાન્સ પતી ગેલો છે તો એમ કરીને મે બનાવી આપી હા એટલે હવે લેપટોપ ને એવું બધુંમ સામાન્ય જેવું થઈ એમ
હા તમને આવડી ગય હોય તે
હા આવડતું છે હવે. એટલું બધું નથી ફાવતું. પણ કરી લેવું એમ જે કે
હા રાની પછી તમે બીજું કઈ એનું લેવા બીજો તમારે
હા એમાં એક વાત એવી છે કે એમાં બધા જ અલગ અલગ પ્રદેશના ડાન્સ ચાલતા હતા હું નીકળી પછી તો કેટલા મસ્ત મસ્ત ડાન્સ પણ થયા.
મેં પણ વેલી જ નીકળી ગયેલી કેમ કે પછી છે ને એ લોકો બહુ લાંબી સ્પીચ આપેલી છાપવાની સરે
અચ્છા હારું થયું આપડે નીકળી ગયા.
નઈ સ્ટાર્ટિંગમાં જ બોલો આમ પે એનું પેલું આપડે જે સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશનને બધું સ્ટાર્ટ કરવાનું ને તે પેલા જ
ઓકે એટલે મેં ડાન્સ બતાવી ગયાને પછી જ બધું ચાલુ
હા, સુ પહેલા સ્વાગત ગી કર્યું પછી સરની બહુ લાંબી સ્પીચ હતી, ને પછી પેલું આપ્યું આપણને, આ જે કેશ પ્રાઇઝ એવું હતું એન્યુઅલડેમાં
હે, તો માથું દુખી ગેલો અહે
જવા દેની કંટાળી ગેલા પછી, તો કરા મહેમાન બોલેને તે મહેમાની મમાન ને બી કીધું ક ઓય બોલ
જાપાન ની રિશારે કોઈનો વારો ની, આવા દીધો
હા, એ તો સરે બે વર્ષનો એન્યુઅલ ડે હમણાં કર્યો આ આજે અમે બે હજાર છવવીસ
અરે હા યાર અમે એફઆઈ થી આવ્યા ત્યાંનું તો હમં ફર્સ્ટ ટાઈમ હાભળ્યું એન્યુઅલ ડે છે એમ
હા, એ બે વર્ષનો એક હામટો કર્યો એમ કે, ત્યાં ચાંપાનેરીએ જે પ્રિન્સિપાલ સર હતા ને તે નવા હતા એટલે એમ એમને, કઈ કેવી રીતના નોલેજ બધુ ને તે એન્યુલ ડે વાળું ખબર ની હતી એમ એટલે મને એવી વાત મળી કે એક જણે મરે કીધે તેના સાથે તો સંદેશ માં ત્યાં જ્યાં નવા નવા પ્રિન્સિપલમાં આવ્યા ને તો આ બધા જે ચેક છે ને તે કેવી રીતના પાસ કરવાના તે ન ખબર હતી એમ કે
ચાલો, તો બધું અપ ટુ ડેટ રાખીને લવું જોઈએ કે નહી તો
એટલે અચાનક જ બધુ થઈ ગયું કે ની હા, હા
હા, શું થાય વરી એ જ વળી
વિશે એન્યુલ ડે માં તમારો અનુભવ
અનુભવ તો સારા જ હતા મજા પણ બહુ આવી. મારા ખ્યાલ થી છેલ્લે એમને થોડોક નાસ્તો રાખવો જોઈએ પાઉભાજી
અચ્છા મે પણ એજ કેતી હતી કે નાસ્ તો છે ને જે લોકોએ પાર્ટીસિપેંટ કર્યુ તે લોકોને તો આપવો જોઈતો હતો.
હા સાચી વાત.
હા હ ચાલો તો તમારા સાહેબના એનુઅલ ડે વિષય પર વાત કરીને મને ખુબ મજા આવી.
હા મને પણ તમારી સાથે મારા અનુભવો કહીને પણ ખુબ મજા આવે. સારું તો આપડે મળીશું પછી બાય.